હેલો હા
અરે યાર તને ખબર છે મારે મારે બહુ ગરમી છે કઈ આઈડિયા આપની યાર બારિશ પણ નઈ થાય છે
હમણાં તો બહ ગરમી પડે કઈ કરી ખબર નહી અમે
હા વરસાદ પણ નથી પડતો
હા એ તો નહ ખબર ક્યારે પડશે વરસાદ આવતો જ નથી
હા બહ ગરમી છે એટલે તું કઈ બતાવ નને મને એ
મને તો એવું લાગે કે ક્યારે વરસાદ પડે અને ક્યારે ગરમી જાય
હા મેં પણ ક્યારથી રાહ જોયા કરું ક્યાય પડશે વરસાદ પડી જાય તો સા કરુંને
હા જયારે પડશે ત્યારે સારું રહેશે ને કેમ કે ગરમી ત્યાં ખતમ થઈ જશે
હા તને તારું કોઈ પહેચણ વાળા છે મને એ સી લગાવાનું છે
એસી લગાવવા માટે હા, જો હે તો ઘણા બધા પણ જોઈસ.
પણ સું?
પણ જોઈશું કેવું કેવું તને જોઈએ? તું કેજે મને.
હા મને બે ટન નું જોઈએ.
ઓકે.
હા એને વાત કરી લેજે તું.
હા વાત કરીશ તને તને બતાવીશ પછી મે.
હા તને ખબર છે. બા વરસાદની પડતો તો અમાર ફસલ પર વધુ નુકસાન થાય છે યાર.
હા.
ટાઈમ પર વરસાદ પડે તો બધુ સારું થાય ફસલ પણ.
હા યાર. ની ખબર કેમ નથી થતી વડસાદ.
પણ તો રાત્રે પણ ઊંઘ નની આવે વર ગરમી એટલું વધુ છે. તને ખબર છે હમણાં તો મારું પંખો પણ ખરાબ થઈ ગયું છે.
હ, સહી મતલબ તેને ચોખ્ખી રીતે જોવ ને તું શું થયું છે પંખામાં.
અરે યાર બગડી ગયું છે એટલું ગરમી છે. ચાલ્યા જ કરે છે તો
ચાલતું એને?
ની દમું ની યાર કાલેજ ઉડી ગયું. આજે બનાવા દીધું હતું. હા બો એજ તો તકલીફ છે યાર.
તો કેવી રીતે રહેશે તું યાર?
યાર બહ ગરમી છે તરાસી ગઈ છું.
હું તો એટલી ગરમી છે હું તો ટેરેસ ઉપર આવીને રહું છું.
હા હ. કેટલું મજા આવશે. સંત.
બ ટેરેસ પર ટેરેસ ઉપર તો ટેરેસ ઉપર તો બહુ સારું પવન પડે.
હા, બધું મને પણ બહુ મસ્ત લાગે બધા મારા ફેમિલી નઈ જાય ને ઉપર એટલે મને પણ જવું મન કરે.
મેં તો હમણાં જ ટેરેસ પર આવી.
હા પવન પણ ચાલે અને ઊંઘ પણ બહત સારું આવે.
આટલી ગરમી કેવી રીતે રહીએ એજ નહી ખબર અમને.
હા બરાબર એ એક તો રોટલી બનાવવાનું જરા એ મન નહ થાય.
અરે તને ખબર રોટલી બનાવે ખ ઉભા થઈ ને ને આટલું પસીનો ને આટલું પશુન પસીનો થાય કે શું કરીએ એજ ની ખબર અમને.
બારાબર કીધું તું એ મેઅ મેં પણ રોજ રોટલી બનાવું ને બહુ પરેશાન થવું યાર એક તો એક તો મને ટેન્શન છે મારો પંખો બગડી ગયો ગેલો આજે બનાવી દીધું પડતું પણ નહી ગયેલું
ખાવા બનાવાનું તો સ્પીકજ કરી નાખ્યું.
બઉ સારું કર્યું કોણ બનાવે તારા ઘરે
મારા ઘરે મારી મમ્મી બનાવે કેમ કે મે એટલું ની કરી શકું ને યાર મને જોબ પણ જવું અને પછી અહીંયા આવીને કરું તો મને ની થાય મારાથી.
હા બારાબર છે પાચ ટાઈમ જોબ પર તો જરૂરી છે તારું.
હા આટલું ગરમીમાં કેવી રીતે થાય યાર.
દ તારે કંપનીમાં પણ બઉ ગરમી થતું હતું ને
હા બઉ ગરમી થાય ત્યાં તો એવું છે ને કે ગારમેન્ટ લાઈન છે ને ત્યાં કેટલું પસીનો જેવો એકદમ જે એવું નઈ ટેરેસ મતલબ પતરો જેવો હોય.
હા હા.
તેવું જ છે ને ત્યાં એટલે
હા પથરોમાં તો બઉ ગરમી લાગે. કેવી રીતે તું કામ કર હેં.
એ તો મને એક જવા એક જગ્યાએ બેસવાનું ની અહિયાંથી અહિયા ત્યાં ત્યાંથી ત્યાં કરવું ફરવું જ રહેવું પડે મને.
ત્યારમેં પણ રખડતી જ રહું છું આઠ વાગ્યા સુધી. ઘરે આવાનું તો મન ની આજે આજે તો ગાર્ડન ગેલી હતી બઉ મસ લાગ્યું મને વાતાવરણમાં શાંતિ એ પવન ચાલતું હતું અને ઘ ઘરે તો એકદમ તરાસી ગયું છે.
ગરમીમાં તો એવું ગાર્ડન વગેરા આ બધા જગ્યાએ ફરવા લાયક છે સાંજે
હા બઉ મસ્ત છે બઉ મસ્ત છે.
હા.
મે મેં તો ગરમીમાં ખાવા પીવાનું પણ થોડું ઓછું કરી નાખ્યું કેમકે ખાવાનું મન પણ ની થાય કેમકે બઉ ગરમી છે વધારે ની બનાવાનું ઓછું જ.
ગરમી માં બસ ઠંડુ જેવું ખાવાનું ગમે
હાલે સારું મેં પણ આજે જ મેં આઈસ્ક્રીમ ખાધું. અને કાલે આમરસ અ છાસ વગેરે જમવા હાતે રાખું બધું.
આ વખતે ગરમીમાં તો આટલું ઠંડુ મેં પી લખ્યું ને કે કે કેટલી બોટલ આવે મારા ઘરમાં કે શું બતાવું મે તને
હા બહ ગરમી છે તો આવું એમ પણ ઠંડુ જ પીવું જોઈએ કેમ કે તેનાથી શરીર પર ઠંડુ રહે તો બરાબર છે ગરમીમાં ગરમી જેવું વગેરે નહી ખાવાનું
હા
હમ આ આમરસ બનાવી દું એ
હા બનાવીને બે વખત
હા બહ મસ્ત ગરમીમાં બહુ ઠંડક આતે હે ફ્ર્રીજમાં પણ બોટલ રાખવું પણ શું કરું કેટલું એ પણ ઠંડુ કરે તો પછી બધા લોકો પી હ
રીતે મૂકી દેને બોટલ કે અમે તેનાથી કંટાળી ગયા છે ભરી ભરીને
એ તો તું બરાબર કીધું મારા ઘરે પણ એવું જ છે જેટલી વાર બર્તન મેં ધોવું એટલું વાર મેં બોટલ ભરું
હા
હા ગરનાર નું જુસ પણ પીવાનું બહુ સારું રહે ગરમીમાં
ઠંડુ કરે શરીરને
હા ના પણ એજ વધુ પીવું લીંબુ પાણી વગેરે
મેં તો જયારે ગન્નાની જ્યુસ પીવા જઉં ત્યારે બે ત્રણ ઉલાસ તો એક જ વખતમાં પીું
ઓ સારું કહેવાય તું તો તું તો છે એકદમ
હા તો એવું એટલી ગરમી છે તો શું કરીએ અમે
હા સારું ને એમ ને મને આ દપેરમાં ગરમી લાગે છે બટ રાત્રે રાત્રે તો એકદમ બહ વધારે એટલે તો મરી ટેન્શન છે કે પંખો ની મળે તો કેવી રીતે મે ઊગીશ
ખાલી સાંજ ના સમય સારું લાગે છે અને રાત
હા બરાબર કીધું તું એ
હા
બહુ કંટાળા આવે ગરમીમાં ક્યાં જવાનું મન નહી કરે ધૂપ જ્યાં જવ તો ધૂપ જ નીકળે
એને કઈ ખાવા પીવાનું પર નથી ગમતું
હા બરાબર કીધું બારીશ પડવું જ જોઈએ
હા
ક્યારે પડશે વરસાદ ની
આડલો સમો આટલો સમય થઇ ગયો ક્યારે પડશે એજ ની ખબર
હા મને આજે લાયગુ કે પડશે પણ ની પડે સવાર થી વેટ કરું કે પડસે હમણાં પડસે ની પયડુ એટલે મેં કંટાળી ને ગાર્ડન ચાલી ગઈ
તને ખબર ક્યારે ક્યારે પડે પડે છે વરસાદ એ રાત્રિ ના સમયે
હા ની ખબર મને હલુ
કેમ કે હું ટેરેસ ઉપર રહું ને એટલે મને ખબર
તને ખબર છે એ એ તો પે એ વરસાદ જે આવે ને પેલા એ તો ત્રણ વરસાદ આવશે તો એસીડ વરસા કે એ એ વરસાદ સારું ની કેવાય એના પછી જે વરસાદ આવે ને તો બરાબર છે હા તને તો મસ્ત પવન માં ઊંઘ આવતી હસે
હા મેં તો બઉ મોજ થી સુએ, ઊઘું છું
હા હા મને તો ખબર છ બધુ ખબર પડે, હમણાં પણ ટેરસ છે કઈ હા એટલે તો પવન નો અવાજ આવે મને
હા
હા મને એક જ ટેન્શન સે પંખો ની લાયગુ એક તો મને એસી નું કાઈ છે તું મને બતાવજે એસી નું
હા બતાવું મે તને
હમ તારા ભાઈને પૂછજે કોઈ તેના પૈચાન વાળા હોય તો
હા પૂછ્યું મેં તને ખબર કરીશ કાલે
હા કરજે ચોક્કસ કરજે કેમ કે અમે તરાશે ક્યારે વરસાદ પડશે અને ક્યારે શાંત એટલું વેટ ની કરવાની મેં
હા, સારું લઈ લેવાનું કેમ કે દર વર્ષ આવે દર વર્ષે આવે તો ગરમી આવે જ ને
ગરમીમાં ઉપયોગ કરવાનું સારું રહે તારા ઘરે છે પક્ષી
નહી હમણાં તો નથી પણ લગાવવાના વિચારી રહ્યા છે અમે
હા લગાવજે તું બરાબર છે. તો એક કામ કરી લેજે વાત કરી લેજે તું તાર ભાઈ થી
હા
ચાલ ઠીક છે તું ઊઘ મસ્ત
હા ઠીક છે
ઠીક છે બાય
બાય ગુડ નાઈટ
ઘટનું